હા બોલ.
હા બોલ.
હું એમ કેતી ત કે મારે છે ને મુજી જોઉું કાતો સીરીઝ તો કઈ કે મ કઈક.
મૂવીસ મૂવીસ. સિરીઝમાં તો છે ને હમણાં જ જોઈ છે ડે ડ્રીમર કરીને પણ બહ લેંધી છે એ
સેની પહોંચવા
યુટ્યુબ પર અવેલેબલ છે એકસો ને એકસઠ કે એવા કઈક એપિસોડ છે ડેડ્રી વન ના
ઓ બાયગોડ એકસોને એકસઠ
યસ.
કઈ થ્રીલર છે આમ અ સસ પેન શીસ મિસ્ટ્રી કેવું કઈ હોય એવુ.
મિસ્ટત્રી કે ઓવો કઈક હોય. લાઇઅર મિસ્ટ્રી કેવું કંઈક તો યાદ નથી. પણ છે ને એકાદ એ ડ્રીમર જોઈ છે ને પછી બીજી છેને અ અ બીજી કઈક સમર સ્ટોરી કરીને યુટ્યુબ પર અવેલેબલ છે એના ત્રણ પાર્ટ છે. સમર સ્ટોરી, વિન્ટર સ્ટોરી અને મોનસૂન સ્ટોરી એ રીતે ફ્રેન્ડશીપ ના બેસ પર છે એ
એવું છે. માર તા તો પેલી મોર્ડર કેસ સોલ્વ કરર હા એવું હોય ન એવી જોય
અચ્છા બરાબર આ સમર સ્ટોરી વાળી સારી છે. અંદર જે મેઈન કેરેક્ટર હોય છે ને જેનું જે હીરોનું એ રાઈટર હોય છે એક અને પોયમને એવું બધું લખતો હોય છે. અને સ્ક્રિપ્ટ લખ તોય છે. સ્ક્રિપ તો મુવીની કે એવી બધી સ્ક્રિપ્ટ લગતો હોય ને એ મૂવી શૂટ કરતા હોય છે. નાની નાની ક્લિપ એવું આવે છે અંદર
એને આમ કન્ટેન્ટ ક્રિએટ કરવાનું પછી, મૂવી શૂટ કરવાનું એવું બધું એને વધારે ગમતું હોય છે. તો એનું ફ્રેન્ડ સર્કલ એને હેલ્પ કરે છે અને એવું બધું બતાવે છે એમાં
મે કદાચ આનું પેલું ઉઠલ જોયલું છે. અમે એનું ટ્રેલર જોય છે
હા.
પછી મેં છે ને હમણાં હૈ ના હમણાં જ નોંધી આવી છે એમેઝોન પ્રાઈમ એમ તો એમક્સ પ્લેયર પર જ આવી છે. સાઈકો સહીયા
ત હ.
પેલી તેજસ્વી પ્રકાશની મસ્ત છે આપણું પણ મેં અરધું પછી એક મુવી છે મડગાવ આસપાસ એ જોજે એ મજા આવશે. હા કોમેડી છે.
ઓ ઓકે જોઈશ. સેના પર અવેલેબલ છે?
મડગાંવ એક્સપ્રેસ એમેઝોન પ્રાઈમ પર છે.
પ્રાઇમ પર પ્રાઇમ પર સબસ્ક્રિપ્શન લે છે ને?
હા.
હમમ બરાબર.
પછી હું તો પેલું ભારતી ના બ્લોગસ જોઉં છું, યુટ્યુબ પર રોજ
ગોલા ને કાજુ
હા કાજુ નો ફેસ રિવલ કર બતાવી દીધો
હા ફેસ રિવ્યુ કરીને બતાયુ ખતરનાક નામ પાડ્યા છે અ એના છોકરા
લવ લસય્સવી નથી બોલા કાગ એ ઈનો યશવી જ નાનો સાબ કાજુ એ થોડા પેલા આ કોરિયન છોકરી
કોરિયન જેવો લાગે છે હા.
ખૂબ મસ્ત છે ભારતી જેવીજ- જીમ જીવી ના કે
કાજુ નામ પાડ્યું હશે એણે?
ખબર નઈ. પણ મજા આવે છે લોકોના
હા બવ ફની હોય છે એના.
હા એના પાખર પડે બઉ કાઇન્ડ છે બધા જોડે સારી રીતે વાત બધા જોડે ફોટોસ પડાવે, કોઇને એ ન થાય. બઉ જ પેલો ભા હર્ષ માં પડેલો છે. અમના એક રીલ અ એ લોકો કર પયા તના તો ત્યાં એક તો કપલ ને એમનુ નાનું છોકરું હતું, બે ત્રણ મહિના નું એ લોકો મળ્યા ને તો એ લોકો નું તેેજ હતું. કઈક તો એને સાવ તાવતા પણ કીધું કે આ તમે આપી દો સાવતા તો એને એમ કે ના પાડશો. તો પેલા હર્ષ કે ફટાફટ કેમેરો લઈ આવ આપ આપણે કરી લઈએ.
ઓકે ઓહો હો. સા સારો નેચર છે એનો.
ફોલો કરો.
હા. લિંક બાદશિયા છે ને હર્ષ લીમ્બાચીયા ગુજરાતી.
મમ્મી પપ્પા ઘરમાં ગુજરાતીમાં જ વાત કરે.
હ હા. એ બી ગુજરાતી બોલે છે ને આ પેલી ભારતીયને સમજણ નહી પડતી એ બી ટ્રાય કરે છે. ગુજરાતી બોલવાનું એવા વલોગ્સ એ લોકો ના આવે છે.
મમ્મીને ગમે હું જોઈતી હોવ તો.
હા ઇન્ટરેસ્ટ ટિંગ છે.
હા.
કાજુ ના બ્લોગસ ઉતારે ને એ મજા આવે.
કાજુને તો હમણા બે દિવસથી બતાયો છે. આ ત્રણ મહિના ન થયો એટલે.
હા હા.
મને તો એ કોરિયન જેવો જ લાગે છે. એની આખો ઈ છે ને.
શું કઈક એવું બોલતી હતી કોઈ કઈક રીલમાં કે એમાં રસમલાઈ આને વા રસમલાઈ ચાએથી હતી પર કાજુ આ ગયા એવું કઈક.
હ હા હા.
છોકરી જોઈતી તી ને છોકરો આઈ ગયો એમ.
એને આમે છોકરી બહુજ ગમતી તી.
હમ્મ હમ્મ હા.
અને રસમલાઈ પરથી યાદ આવ્યું ઇન્સ્ટાગ્રામની ફીડમાં બાપરે રસમલાઈને હરી મિર્ચ લીલા મરચાની રસમલાઈની લવ સ્ટોરી પછી બાઈક એમાં સ્પ્લેન્ડરને એક્ટિવાની લવ સ્ટોરી
ઓ ઓ પેલું એઆઈની રીલ્સ આવે છે. તે ને.
હા.
અ હા ભાઈ એ તો બહુ જ વાયરલ થયું છે હમણાં લોકોને કઈ નહી મળતું ને તો આ આના પર બનાવીને મૂકી દે છે.
લોકોના ફોલોવર્સ તો તું જો કે પર જાય છે પચાસ હજાર પછી સો સો. કે વિચારથી
બહુજ વ્યુઝ ને એવું હોય છે.
હા ને પૈસા કમાય છે એ લોકો બેઠા બેઠા
હા એજ ને.
અને એમાં તો સ્ટોરી તો એ લોકોની છે બાકી રસમલાઈ ને પછી લીલા મરચાંની લવ સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર બાઈક અને એક્ટિવાની લવ સ્ટોરી બતાવીને એમાં એક્ટિવા એ સ્પ્લેન્ડર બાઈકને ધોકો આપ્યો. તેવો બુલેટ જ ના મળી.
ઓ ભાઈ ગજબ બો ફની હોય છે હા એ આઈ. ની રીલ્સ ખરેખર
પનીર તો એટલે અને આલુ મતલબ બટાકા બટાકા ધોકા બટાકુ ધોકા હા બટાકુ ધોકો આપે છે બધા બધી શાકભાજી ને ને એવુ બધું બતાવે. બટાકુ તું બધા જોડ મિક્સ થઈ જાય ને એટલે
એ હા પછી બિસ્કીિટ ને છે આ એવું બધું બી બતાવતા હોય છે.
હા અ અલા બધા લોકો હવે રિલ રીકરીએટ કરે છે કે નહી મે એક જન એને એના ભાઈબંધ એક્ટીવા લેવા આવે છે નહી મે એક્ટીવા પે નહી બેઠુંગા ક્યાં હું વા છે કે શું થયું.
હા
કે અ એક્ટિવા એ ધોકો આપ્યો સ્પ્લેન્ડર ને એટલે હવે હું એક્ટીવા જોડે નય રવ.
હા હા એ લોકો એવું બી રીક્રિએટ કરતા હોય છે નવરા બેઠ બેઠા બેઠા
અપરે એમ લાયક
આપણને રિયલ જ ના લાગે કે આટલા બધા નવરા છે લોકો
તો.
મને તો બો મજા આવે, પણ મારી અડધી ફીડ એનાથી જ ભરાયલી છે.
બો જ રીલ્સ આવે છે, એની તો બો જ
બોવ જ સાથે અલગ અલગ એટલી બધી અલગ-અલગ આવે છે ને કે તું આમ બધાની અલગ-અલગ ગ્લવસ તો ઈ ચાલતી હોઈ
હમ્મ, ઈમેજિન ના કર્યું હોય ને, એવી સ્ટોરી ચાલતી હોય.
વસ્તુની પાસે. શાક અ ખાવા ખાવાનું મતલબ. આ પછી ગાડીનું અલગ... પછી આ... ગમે તેમ, અને પાછું એઆઈને યુઝ કરીને પેલા લોકો ઇન્ફોર્મેશન આપે, લાઈક અ... ક્વિક શેર કરવા માટે આ યુઝ કરવું, પેલું યુઝ...
ઓ એ તમારા બોજ આવે... છે, લિટ્રલિય બોજ.
મારા ભાઈ એ.
કયું બેન... એન્ડ એ અપ્લાય નહી. કરદીના ઇસ... ઇશિલીએ તેરી સ્કીિન એસી હૈ, એવું પાછું બોલશે આપણને. એ હા, આવી રીલ્સ આવે મારામાં. એ લગાના શુરૂ કર, તો ચમક ઉઠ... ઉઠેગી તેરી સ્કિન. એવું કેશે.
પર્ટિક્યુલર કંઈક સેલિસિલિક એસિડ હશે, એના આખો એનો જ હશે બોડી પર...
હા, હા, એ એસિડની જ વધારે વાત કરતો હોય છે.
જબરું લોકોના આઈડિયા જબરા આવે છે, જોકે બધા આઈડિયાલ એઆઈ પરથી જ લેતા હોય, એ લોકો.
હા. એ એઆઈનો જ યુઝ કરીને, એઆઈની જ રીલ્સ બનાવે.
યશ.
એવું છે. એટલે લોકોને કમાવું ક્યાંથી ઈઝીલી, એ જોઈ... વિચારે છે.
આપડે પોતે જ જોઈ લ
એક્ઝેક્ટલી
પડતા
. હ સહી એ
હ એજ એના આ લોકો તો ઇન્સ્ટા પર બધા ફોલોવર્સ વધારેને પૈસા આપડા કરતા ડબલ્સ આ લોકો તો મહિના ના નહી નઈ તો પચાસ સાહીઠ હજારથી ઉપર કમાતા હશે.
બઉુ કમાય છે આપણને લાગે એવું આપડે રીલ્સ જોવા મા ટાઈમ વેસ્ટ કરીએ છીએ. ત્યાં એ લોકો રીલ્સ બનાયને પૈસા કમાય છે.
તેજને.
તો અને આપણે એમની રીલ્સ જોઈને ટાઈમ વેસ્ટ કરીએ છે.
આપડે તો ખાલી કેમનું બનાવીએ કેમનું બનાવીએ વિચારતા વિચારતા અડધી રિસ જોઈ નાખે.
હમ્મ એજ ને. રીલ ન કોન્ટેન્ટ બી શોધવા વાર લાગે.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
તો.
સારું ચાલ મારે બીજો કોલ આવે પછી કરું.
ઓકે ઓકે બાય.
બાય.